હલો મિત્ર કેમ છો?
હેલો હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે ગણપતિ બાપા વિશે વાત કરીએ. ગણેશ ચતુર્થી આપણા ભારતનો ખૂબ જ મોટો અને લોકપ્રિય તહેવાર છે.
હા ખરેખર ગણેશ ચતુર્થી ને ખ લોકપ્રિય તહેવાર કહેવામાં આવે છે. કારણ કે તેના પાછળ ખૂબ મોટી એક એક વાર્તા રહેલી છે. તે મે તમને અગાડી જતા એક પ્રશ્ન સ્વરૂપે તેને સમજાવો
ગણપતિ બાપાને વિક્ષનહરતા કહેવામાં આવે છે એટલે કે જે આપણા જીવનમાં બધા વિઘ્નો દૂર કરે છે. અને આપણને ક સંકટમાંથી બહાર કાઢે છે.
સાચી વાત આપડે કોઈ પણ નવું કામ કરવા જઈએ જેમ કે કાલ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. કઈ પણ નવું કામ કરવું છે તો આપડે સૌથી પહેલા આપણે ગણપતિ દેવતાને આપણેે પૂજન કરીએ છીએ ત્યાર પછી. પછી જ આપણે કોઈ પણ કામ કરવું હોય તો તે વગર વિઘ્ન વગર પૂરત પૂરું કરી શકાય છે.
ગણેશ ચતુર્થી સામાન્ય રીતે ભાદરવ મહિનામાં આવે છે. આ તહેવાર દસ દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે લોકો તેને ખૂબ સારી રીતે ઉજવે છે.
હા લોકો પોતાના ઘરમાં અને સમાજમાં ગણપતિ મૂર્તિ ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. અને દરેક દરેક કામમાં અલગ અલગ જગ્યા અલગ અલગ. ગણપતિના મંડપ પાડીને ત્યાં ગણપતિ બાપા ની સ્થાપના કરવામાં આવે છે, અને તેમનું દરરોજના સવા સાંજ આરતી કરવામાં આવે છે.
હા, સાચી વાત. દરેક દિવસે આરતી થાય છે ભજન ગવાય છે. પ્રસાદ વહેંચાય છે અને લોકો આવે છે, અને એકબીજાને એકબીજા સાથે હળી મળીને ભગવાનની પૂજા, અર્ચના. કરે છે.
તમને ખબર છે, ગણપતિ બાપ્પાને સૌથી વધુ શું પ્રિય છે. ગણપતિ બાપાને સૌથી વધુ પ્રિય છે મોડક મોડક એટલે કે લાડુ. તેઓ પહેલેથી જ. મુદકને ખૂબ પ્રેમ કરતા હતા તેથી તેમને ઓડક ખુબ પ્રિય કહેવામાં આવે છે.
ગણપતિ ઉત્સવ દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. લોકો રસ્તાઓ ઉપર પંડાલો. બનાવે છે અને લાઇટિંગ પણ ખૂબ સુંદર. હોય છે, અને ડેકોરેશન ડેકોરેશન કરે છે અને જાત જાતના ્ટ સ્ટેજ શો રાખે છે અને એવી રીતે ગણપતિ બાપાની ઉજવણી કરે છે.
હા. લોકો ખુબ આનંદ થી ગણપરી બાપા નૂરિયા ના નારા લગાવે છે. અને દરેક અલગ અલગ જગ્યા જ્યાં ગણપતિ ની સ્થાપના કરવામાં આવી હોય છે. ત્યા બળસો અલગ અલગ કામ કર. નાણા બનાવે છે અને બાળકો ને તેમાં ખુબ મજા આવે છે.
બાળકો માટે પણ આ તહેવાર ખૂબ ખાસ હોય છે, તેઓ પંડાલ જોવા જાય છે અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે.
આજકાલ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇકો ફલીૂતિ પણ બના છે પરંતુ કેટલીક જગ્યાઓ પર યોપીની મૂર્તિ બનાવવામાં આવે છે, જેથી્યનું વિસર્જન કરવામાં આવે. પરંતુ તે પ્લાસ્ટર ઓફ પેરિસ ના બનેલી હોવાને કારણે જલ્દી થી બીગડતી નથી અને તે આપણા માટે ખુબ શરમજનક વાત કેહેવામાં આવે છે.
હા. કેમિકલ રંગવાળી મૂર્તિઓથી પાણી, પ્રદૂષિત થાય છે. તેથી માટીની મૂર્તિઓનો ઉપયોગ કરવો. વધુ સારું થયું, -સારું છે કારણ કે તે સહેલાઈથી પાણીમાં હા. પીગળી જાય છે. તેના કારણે પાણી ગંદુ બી નથી થતું અને સ્વચ્છ ગમે તેમ મૂર્તિ કિનારા પર આવી પણ નથી જતી.
હા, ગણપતિ વિસર્જન પણ આ તહેવાર મહત્વનો એક ભાગ છે. આપણને તેમાંથી ઘણું બધું શીખવા મળે છે. અ ગણપતિ બાપાને દસ દિવસ તે રાખવામાં આવે છે પછી, તે તેનું વિસર્જન કરવામા છે. ‌આમાંથી આપણને એ શીખવા મળે છેકે. જેનું સર્જન છે, તેનું વિસર્જન પણ છે. એટલે આપણા જીવનમા જે વ્યક્તિ આવ્યા છે. તો જયારે એનો સમય થશે તો તેને જવાનુ છેએ, નક્કી જ છે.
હા સાચી વાત છે. વિસર્જન સમયે લોકો ભાવુક થઈ જાય છે, કારણ કે, બાપ્પા થોડા દિવસ માટે ઘરે મહેમાન બનીને આવે છે તો તેની સાથે લાગણી બંધાઈ જાય છે. જેમ આપણે માણસ માણસમાં લાગણી બધાય છે, તેમ ભગવાન આપણા ઘરે આવે તો અને પણ સારુ લાગે છે. અને જ્યારે એનુ વિસર્જન કરવામાં આવે છે, ત્યારે આપણને ખૂબ જ દુખ થાય છે.
પરંતુ એ માન્યતા છે કે, બાપા આવતા વર્ષે પણ ફરીથી આર્શીવાદ આપવા માટે આવવાના જ છે.
હા, સાચી વાત છે. ગણપતિ પૂજા આપણને શ્રેષ્ઠ ભક્તિ અને એકતા શીખવે છે.
હા, પંડાલમાં ઘણા લોકો સાથે મળીને સેવા કરે છે. કોઈ પ્રસાદ બનાવે છે, કોઈ સફાઈ કરે છે, કોઈ ભજન ગાય છે. અને અમારે ત્યાં ગણપતિ ના સમયમા અલગ, અલગ રમત ગમતનુ આયોજન કરવામાં આવે છે. ત્યાં અલગ અલગ પ્રકારની રમતો રમે છે. જેમ કે, ખોખો લંગડી, કોથાઙ કોૂટ લીંબુ ચમચી અને અનેક પ્રકારની રમત રમવામાં આવે છે. અને એ રમતો નાના બાળકો થી લઈને મોટા સુધી રમાડવા આવે છે. અત્યારના સમયે જોવા જઈએ તોઅ અ આપણા જેવા યંગ એજ ના વ્યક્તિઓ રમત પછાડી પાછળ જતા દેખાય છે. તેઓ ફક્ત કામકાજમાં વ્યસ્ત થઈ જાય છે. તો આ સમયે ગણપતિ, ગણપતિ ને તહેવારના સમયે તે લોકો ભેગા મળે છે અને અલગ -અલગ પ્રકારની ગેમો રમે છે.
ખરેખર, આ એકદમ બિલકુલ સાચી વાત છે. આ તહેવાર સમાજમાં એકતા અને પ્રેમ વધારવાનું કામ કરે છે.
ગણપતિ બાપાની એક ખાસ વાત એ છે કે, તેમને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કેહવામાં આવે છે.
તેથી વિદ્યાર્થીઓ પણ ગણપતિની પૂજા કરે છે. જેથી તેમને અભ્યાસમાં સફળતા મળે જય્યારે પરીક્ષા આપવા જવાના હોય ત્યારે ગણપતિ બાપાનું નામ લઈ. અને પછી નીકળે છે.
ઘણા લોકો આ સમય દરમિયાન સામાજિક સેવા પણ કરે છે. જેમ કે ગરીબોને ભોજન આપવું, અને દાન કરવું.
ગણપતિ ઉત્સવમાં પરંપરાગત સંગીત અને નૃત્ય પણ જોવા મળે છે.
હા. અહ ડી જે અને ઢોલ નગારા અવાજ કેવા અવાજ થી આખું વાતાવરણ જીવ જીવત બની જાય છે.
આજકાલ મોટા શહેરોમાં ખૂબ મોટા પંડાલ બનાવવામાં આવે છે. જેમાં હજારો લોકો દર્શન કરવા માટે આવે છે.
હા. આજે તમે વાત કહી શહેરોમાં ખુબ મોટા પંડાલ બનાવવામાં આવે છે તેમાં સૌથી કા મોટું અને જાણીતું છે મુંબઈમાં આવેલું લાલબાગ ના રાજા. ત્યાં-ત્યાં દસ દિવસમાં અહ આખ ખા શહેરોમાંથી કેટલાક મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપાના દર્શન કરવા જાય છે. તેની માન્યતા એ છે કે ત્યાં દર્શન કરવામાં આવે છે, તો આપણે જે કંઈ મન્નત કરેલી હોય છે તે આપણી મન્નત પૂરી થાય છે.
સાચી વાત. તહેવાર આનંદ માટે છે, પરંતુ સુરક્ષા પણ એટલી જ મહત્વની છે.
પર્યાવરણ નું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. આ પ્રા પાણી પ્રદુષિત ન થાય તે માટે સરકાર પણ નિયો બનાવે છે.
હા. આપણે પણ શુંવે જવાદ જવાબદારી પૂર્વક તહેવાર ઉજવવો જોઈએ છે. બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
હા. તમારી સાથે મને આજે આ ગણપડી બાપ્પા ના તહેવાર પર વાત કરીને ખુબજ મજા આવી. મને એમાંથી ખુબ બધું જાણવા મળ્યું. અને હું તેને મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશ.
હા. હું પણ કરીશ.